એવું છે. ડબલ ડોબલ કોલ નહી થતા જોયુ ન હા એ પછી કરવું કરવા છે તમે શું કે હતા પેલું શેર શર વાળું
હા એટલે તય બધું તાપમાન વધી ગયું છે ને એટલે બધું એ થાય છે ઓગરી જવા માડયુ છે એમ
એટલે ન્યૂઝમાં બતાવતા હને હા હા
ફૂલ રેકેટ રમે ને તે એનું પેલું હેન્ડલ જે કેવું આવે રબડ કારુ
હા હા
પ્લેયર હશે ને એ રમતો હશે ત્યાર હેન્ડલ નો કલર હાથમાં ચોંટી ગયો
અરે ભાઈ
એટલો એટલો તાપ પડે છે
હમ હમ બરાબર છે.
અ તો બધે ફુવારા મૂકી દીધા હતા ને સ્વિમિંગ પુલ ને બધું ફૂલ થઇ ગ્યું સે અત્યાર તો
બરાબર.
પડે છે અવે
હમ હમ.
રેવાય નઈ.
દરિયા કિનારો પણ ફૂલ જ હશે ને
બીચ બીચ પર બધે ફરતા હતા બધે ફૂલ હશે
હમ હમ. આ તમાર છેલ્લો ટાસ્ક
હમ આ મારો હવે છેલ્લો હે એટલે પંદર પેલા પાંચ એવું પૂરું થઈ જશે.
હમ તમે શું કેતા તા?
બસ આ પડે અહી તો નહી આપડે તો પહેલે ફૂલ છે ને તાપમાન એટલે
હમ હમ.
તઈની પબ્લિકને ના રેવાય આપડે તો અવે
હા આપડે પંખો ના ચાલુ કરીએ તો એ બી આપડે રહી શકીએ છે.
આપડે લાઈટો ના હવે તો એ ચાલે એમને તો હવે બધા એસી લેવા તુડા તુપ પડી રહી છે પબલીક-
હમ.
એવા મા સ્ટોક ખૂટી ગયો હસી ઈનો તઇ
બરાબર.
એટલી ગરમી પડે છે ને
આપડે બધા પંખાવાળ ને અહિયા તો ગમે તેટલી ગરમી પડી આપડે ગમે તે એલી ગરમીમા કામ કરી રહ્યા હોય
હમ આપડે તો ગમે ત્યા પગ લાઈટો ના હોય તો જાડ નીચે જઈ ને બેહી જઇએ.
હમ તડકો પણને આપડણે સહન કરી શકીએ એ લોકોકા ના ખરેે હમ સવાર ન તો આપડે કોઈ આપડા ઘરે કોઈ પંખા જ ના કરતા હોય
હમ અત્યારે આ વરસાદ પડતો નહિ તો કપડે આ હતા આટલી ગરમીમાં રહીએ છે
હમ એ લોકાના રહી શકે
લોકોને પહેલી ઠંડક માં ટેવાઈ ગયું અમનું શરીર એટલે ના
હા હા
આપડે પહેલે તાપ સહન કરેલો તાપમાં રલા એટલે આપડે એટલ બધી તકલીફ ના પડે
બરાબર
હમ આપડે આટલી ગરમીમાં લોકો ચા પિયે
હમ ચા પીવે
જઈએ.
જોઈએ એટલે જોઈએ ગમે તેલી ગરમી પડે
દ ગ પડે
હમ. ચા વગર ના ચાલે
ચા વગર ના ચાલ
હમ હમ.
બીજી કસુ ના મળે પણ ચા જોઈએ સવારે
ચા જોઈએ સવારમાં ચા વગર તો દાડો ના ઉગે દિવસ ના થાય આપડે
ઇન્ડિયામ એજ તો છે
તારે
ઇન્ડિયા ની ફેવરટ વસ્તુ શું છે આ
ચા અમા આપડે ગુજરાત માં બધાર
હમ ફર્સ્ટ લેવલ ઉપર આવીઈયએ આપડે તો
આપડે પેલા પર આવીએ ચા પીવા ઉગાડવામ ના અઇયે પણ પીવામ પેલા પર અઇયેં
હા ઉઊગાડો પેલા પેલા ઉપર આપડે આઈયએ બરાબર છે ચા તો અહિયાં વધારે મૂકી હશે ને એ બાજુમાં ચા નું ઉત્પાદન તો કાશ્મીરી બાજુ ન બધા આસામ
અસમમ થાય
હમ હમ ચા નું ઉત્પાદન બધારે આસામ
હમ આસામા છોડવા બગીચા થાય બગીચા
હમ હમ કયું ગુજરાત લાગેને
હમ
એ કેવાની ખર લાગે
આસામમાં હ
ઉત્તર ભારત દક્ષિણ ભારત
આસામ નીચે આપડે થોડું નીચે
હા હા બરાબર
તથી ઉત્પાદન કરે પછી બધે મોકલાય એ લોકો
હા હા ત્યાથી સપ્લાય થાય એવું
ઘરે
હા હા બરાબર છે
હમ
આ મોરસ ને એ બધું તો નાસિક બાજુ બધારે ઘરનું ક હમ
એટલે મોડસને બધી એ દસાારી
હમ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં
હમ હમ
ક્યાં વધાર થાય આપડા આપણા ગુજરાતમાં તો તંબાકુ નું ઉત્પાદન વધારે હોય છે
આપડે તંબાકુ આપડે ચરોતર
હા ચરોતર માઆપડે ચરોતરમા ઘઉં છે તંબાકુ છે કપાસ છે કપાસ એ બધું આપા થાય છે મહીસાગર બાજુ
હા હા
પંચમહાલ
હા
એછ કપાસ નું ઉત્પાદન ને બધું વધારે
બરાબર
બોલો
હા શ્યાનો અવાજ આવે સજા શું ચ
બોલો બોલો હમ
હા સ્કૂલો બૂલો છૂટી ગય લાગે અત્યારે હવે બધું પબ્લિક જાય છે
યાના
હમ
હ સ્કૂલ છુટી
ખબર નહ કઈ છે આ યુનિફોર્મ લગે છે પૂરો પૂરો
ભૂરો ભૂરીની પમ છે
હું હ ટી શર્ટને એ ટ્રેક છે બને કહીશ બસ એવું ક
હમ હમ નલેજ નહી ને
ના ના નોલેજ ના તો નહી લાગે નલેજ ન જ ખબર પડી જ ન જોઈ હતો
બરાબર
હા તો કંઈક અલગ હતી ખબર નઈ કોણ હતા
હમ હમ નોલેજ તો નહી છુટી હમ હમ બોલો હલો હલો હલો હલો હલોો હલો હા આવ આવ્યો
હા હાલે જ તો હજુ મોડા છૂટવાણી આમ તો
બરાબર છે ત્રણ વાગ્યા ત્રણ ની આસપાસ શું છે છે
હા એક તો વાગે ની આજુબજુ છસ બરાબર
છુટા હ પડી જાય તો
હમ
હમ
ક છૂટાય વાજ જ છૂટે એટલે ટ્રાફિક ફુલથઈ જાય છે એરસ્તે તો અવારમાં એટલું થઇ જાય તૂટતી વખતે એટલું થઇ જતું. બધી બસો, ને ગાડીઓને બધા, છોકરાને બધું નીકળે ને?
હા હા.
દંટ બધા એટલે.
બરાબર.
હમ્મ.
બોલો બોલો. આજે આ આપડે, હેલો.
બસ કઈ નહી.
આપડે એપ્લિકેશન ચાલુ કરી કેટલા દિવસ થ્યા?
હ, જોવા ને થયા હસે પાંચ છો દિવસો. થયા હસે કદાચ, અઠવાડિયુ થયું હશે એ લોકોના.
કેટલ શું થય
એટલું ખબર નહ મને યાદ નહ ઉતારત
હમ હમ
તન ચાર પાંચ દિવસ તો ખરા
હમ તં ચાર પાંચ દિવસ ચાર દિવસો ખરા
હમ ચાલ તો ખરા છે એટ
હમ
ચાર દિવસ તો થઇ ગયા છે ચાર દિવસમાં હા કે પંદર પતસે.
હમ્મ હમ્મ.
હમ્મ.
અઠવાડિયામાં પૂરા કરવાના.
હમ્મ?
અઠવાડિયે પૂરા કરવાના, ટાસ?
એ તો ખબર ને હવે કેટલો ટાઈમ છે પણ બતાવી દેવાનો આ
હા હા.
અઠવાડિયાનું તો
સાર. બોલો. હલો.
બોલો, શું ચાલે ઘરે? મજા, હા હા.
અંયમ ચા ઘરની આગળ પેલા બા ઘરની આગળ પેલ બાંફડા ગોઠવ્યા છે ત્યાં એ બેઠા છે.
હમ્મ, બધા તઇ જ બેસતા હશે નઇ?
હા.
બપોરે, હાંજે.
હા, આખો દિવસ ત્યાં બધા હોય. અમે ના હોય તો દાદા બા દા હોય હોય બધા બેઠા હોય દા
હમ્મ, અતારે ગરમી બધા ઘરમાં રેહવાય ની. બાર ઠંડક લાગે ફોન બોન આવે એટલે જ
હા, ચાલે. સારું લાગે અમારે તો આજુબાજુમાં, ઠંડક લાગે. પણ હવે વધારે હેરાન આ કલા ના લીધે છે યાર. મચ્છર અને અંદા ગંદકીને બધું, હમ્મ, ગંદકીને બધું વધારે થઈ ગયુંસ.
બરાબર સ.
હ ખમર ને આ ક્યારેય નિકાલ થાય આ વસ્તુનો?
તો થઈ જશે
વેલું મોડુ વે વેલું થાય એટલું હારું એમ પેલા અમારે હ આમાં બે હજાર કય પંદરમાં બારમાં કોરા એટલે કમળાનું એ થયેલું
હા હા.
એની મે બે જણા મરી ગયા હતા. અ આવી બધી હમ આ બધું એના કઈક થાય આવું કઈક પાછું વેલું થાય એટલું સારું
જલ્દી પતે એટલું હારું બરાબરસે આગળ જેમ કઈક થ તકલીપ બકલીફ ના પડે
એજને આ વડે ક્યાં ડેન્ગ્યુ વેન્ગ્યુ નો રોગ ફાટી નીકળે તો ક્યા શું કેરવા હમ્મ, આયા મોટા મોટા મચ્છર અયા તો. હલો.
ક્યા પેલા ખાવા પડી જાય તો સાફ કરડે તો સારું કેવાય એમ, હલો.
હા એવો જ
છે બોલો ને.
બરોબર.
પેલાઈ બધું સાફ સુફ કરદે તો હારું આ પાછળ તપલીપ ના પડે.
હમ્મ.
આત પાછળથી બધું કંઈક નાકાર ભગવાન નખાય પહી બધું સાફ કરવાનું આકર તે કરું પહી શુ કોમ નુ એ
એજને પછી શું કામનું
પડી શું કામનું પેલા કેતા તાર ના પાછળથી તમે
ઓકે સમે કરી લઈએ ક્યાંક મો ટી હાણી થાય પછી કેશે હવે અમે કરીએ છે, હમ
બરા
સારુ ત ચલો હ